હલો, જય શ્રી કૃષ્ણ ભાઈ, કેમ છો તમે, તમારા ઘરે બધા મજામાં છે ને ભાઈ.
હા બધા મજામાં તમારું નેટવર્ક ને એવું સારું આવતું છે ને.
હા સારું આવતું છે કારણ કે હમણાં જે પવન ના કારણે નજીક મારા ફોન માંજી જે વીઆન કાર છે જે બરાબર નથી પકડતો એટલે જ આવું પ્રોબ્લેમ આવી રહ્યું છે બાકી શું કેવું છે તમારે?
હ હું તમને આજે સ્માર્ટફોન વિશે થોડું કહેવા માગુ છું કે ડિજિટલ કરન્સી અને સ્માર્ટફોન અને ડિજિટલ દુનિયા હમાંણાની કે યુટ્યુબ ને એવું બધું. અને તે ખૂબ જરૂરી છે, કે આપણા આજના આધુનિક યુગમાં ઘણા પ્રકારના આપણનેઈ આવે છે, જેમ કે કોઈ પણ આપણને અને સારી એવી ટેકનોલોજી આવી ગઈ છે, કે આપણને ફાસ્ટ કામ થાય. અને જેના કારણે એ ખુબ જ જરૂરી છે, કે આપણે સ્માર્ટફોન નહી એવું વાપરવા જોઈએ પણ આજના બધા લોકો જેમ કે ગામડાના લગ ઘણા લોકો ઓ આજે હું જોયું તો એ લોકો પબજી રમ્યા ઘે. મોબાઈલ મારી યુઝ્યા કરે ને ટાઈમ પાસ કર્યા કરે. અને ધીરે ધીરે મને પણ એ આદત લાગી ગયલી હતી પણ મેં હવે છોડી હતી. હાલથી જ એ ફોન મે ખુબ જ ઓછો વાપરો છ,.
હા ભાઈ તમારી વાત સાચી છે, એટલે કે હવે તો એવું જ હોય કે એટલે કે જે મુંબઈ લ આવ્યો છે, તે તો બધા લોકો માટે યુઝફુલ જ છે, અને ઘણા બધા લોકો એમ એટલે મોબાઈલનો દુરુપયોગ કરે છે અને ઘણા બધા લોકો એનો સદુઉપયોગ પણ કરે છે, કારણ કે મોબાઈલમાં આપણને ઘણા બધા પ્રકારના બધું કોઈ પણ આપણેે વર્ક ઘર બેથા કરી શકીએ છીએ અને તમામ પ્રકાર ન કોઈ પણ કાર્ય હોય જેમ કે આપને કોઈને પૈસા તે મોકલવાનો એ, અથવા કોઈને પાસે એટલે કે બેંક ના અંરમાં લખવાના હોય તો પછી આપડે સરરતથી લખી શકીએ કે છેલ્લે એ બધી સુવિધા આપે છે, અને મોબાઈલમાં ઘણી બધી જોવાયેલી વસ્તુ પણ હોય છે, કારણ કે તમને બર જ છે કે આ મોબાઈલ દ્વારા આપણે જે ઘણી બધી નવી નવી પ્રકારની મૂવી જે આવે છે, કેમ કે મને તો જે હમણાં વેકેશન મારું ચાલી રહ્યું છે, એટલે મને તો જે મવીનો શોક છે અને જેમ કે જે બધી નવી નવી સિરીઝ આવે જેમ કે મની આઈ છે પછી સ્ટન્જર હાઈટ છે, કે પછી એમી છે એવી તમામ પ્રકારની મુવી મને જોવાની ખુબ ગમે છે કારણ કે વેકેશનમાં જે મને છે, ને
એટલે વેકેશનનો ટાઈમ હોય છે એટલે કે એમાં જેથી આપણે જે ફ્રીલી આપણે માઇન્ડ ફ્રેશ કરવા માટે આવી મૂવી જોયએ તો આપણા માટેને સારું છે, કારણ કે ઘણી બધી પ્રકારની મોટિવેશનલ મુવી પણ અ આપ હોલીવુડ કે પછી બોલીવુડમાં બનાવવામાં આવે છે, કારણ કે તમે જાણો જ છો કે જે બોલીવુડમાં ઘણી બધી મુવી મોટી બના જેમ કે સુપર થર્ટીન છે, એમ એસ ધોની છે, કે પછી જે સિગ્રેટ સુપરસ્ટાર્ કે પછી થ્રી ઇડિયટ છે, આવી બધી મૂવી આપણા જે બોલીવૂડ જે બનાવે છે, તે ખુબ મોટિવેશનલ બની ગઈ છે, કારણ કે મેં તો ઘણા બધા લોકોના જેને મવી બધાને સાંભળીને એ લોકોની સ્પીચ પણ સાંભળ્યા કે આ મુવીમાં ખુબ મોટેશનલ મુવી છે, અને બારફેલ તમે જાણો છો કે કેટલી ફેમસ મુવી છે, જે એમના જે એક્ટર હતું તેને તેમને તો જે પદ્મશ્રી પદ્મશ્રી નથી પરંતુ કઈ એમને અર્જુન પુર જેવું પણ મળ્યું હતું, એ એટલે કે જે પિક્ચરમાં એટલી બધી એટલી હા સારી સ્ટોરી છે, બટફેલ કે એના પરથી ઘણા બધા લોકો જે યુપીએસસી છે જીપીએસસી છે એ બધી પરીક્ષા ક્રેક કરે છે, અને ખુબ એ લોકોને આ બધી મોટીવેશનલ મુવી જોઈએ તો પછી એ લોકોનો જુસ્સો પણ વધે છે, એટલે મને તો આ બધી મુવી જોવાનો સીરીઝ જોવાનો ખુબ શોખ છે, શું તમે પણ હમણા વેકેશન ચાલી રહ્યું છે, તમારું પણ એટલે તમે પણ અમણાં થી જે માઇન્ડ ફ્રેશ તમારા જે મુવી છે કાર્ટુન છે બધું જોતા હશો ને તમે ભાઈ
હા અમે જોઈએ છે, હમણાં જ મને એક આલ્ફા રીલમાં બહુ આવતી હતી નથી આલિયા ભટ્ટ અને શિયા અને તે ખુબ જ સુંદર સરસ છે, કે તેઓનું કીરદાર ખુબ જ સારી રીતના નિભાવવામાં આવે છે, અને હું રીલ માં જોયો એક સીન મને બહ સારું લાગ્યું કે તેઓ પિક્ચર ખેચતા હતા, પણ આલિયા ભટ એના રીયલ પેલુંમાં હતુ કે એ લોકો એ હલ્યા વધારે પ્રોબ્લેમ હતી, અને અને તે તે સ્ત્રી એમ સારી હતી, અને તે તે ખુબ જ સારું લાગ્યું કે મને એ એવી બધી ફિલ્મ જોઈ, કાર્ટૂન જોમ છું અન્ય પ્રકારના ઘણા એવા હમ કાર્ટૂન થી માંડીને મને ખુબ જ સારા લાગે છે હું ખાતા ખાતા પણ જેમ કે ડોરેમોન છે મને બેન્ટન વધારે ગમે છે કેમ બે બેનટેન મારી બધાથી વધારે ફેવટરેટ છે અને હું બેનટેન વોચ પણ લીધી હતી નાનલો હતો ત્યારે અને તે મને આજે પણ યાદ છે એક તો હવે ખોવાય ગેલી પણ તે બધી યાદો જે પણ મારી સાથે છે કે એવા પ્રકારની તો વોચ કે અન્ય હોતી
હા ભાઈ તમે જે કીધું કે બેન્ટન જેતે મને પર જે કાર્ટૂન પહેલા આવ હતું કારણ કે બેનમાં વોચ રેતના કારણ કે કેટલા બધા કેરેક્ટરમાં એ ચેન્જ થઈ જતા અને મને પણ ખુબ શોખ હો બેનટેન જોવાની કારણ બેનટેન મા એ ઘણા બધા લોકોને બચાવે છે બધા લોકો જોયલે કે બધા આફટ હો તો તે લોકોને બધા બધાને મદદ કરે છે એટલે આવી બધી કાર્ટૂન છે જેમ કે ડોરેમન છે અને ટોમેન જેરી ટોમેન જેરી તો આજકાલના આપણા દેશમાં અને ઘણા બધા એવા દેશમાં વિદેશોમાં પણ ખૂબ ફેમસ છે કારણ કે ટોમે જેરી કોઈ બોલતું નથી પરંતુ જે એ લોકોનું જે એક્ટિંગ છે ને એમાં જે એનિમેશન કરવામાં આવ્યું છે જે ટોમ એન્ડ જેરી વચ્ચે જે લડાઈ થાય છે જે પકડમ પકડાઈ કરે છે ખુબ મજા કારણ કે આ બધી જે કાર્ટૂન છે એના જોવાબ આપણો માઇન્ડ ફ્રેશ થઈ જાય છે અને ખુબ આપણને મજા પણ આવે છે એટલે કે આવું બધું જોવું જોઈએ કારણ કે આપડે એટલે ઘણા બધા લોકો એવું જોઈએ. એટલે એવું એવું કરે છે સ્ટડીમાં જે લોકોનું વધારે પડતું ધ્યાન હોય છે. અને એ લોકોને સદી અલાવા કોઈ પણ વગરે પૂછ્યું તો એને ખબર પણ નથી પડતો. એટલે એ લોકો એવું નથી કે જે આખું સદીમાંંધ લાગી રહ્યું છે કારણ કે એ લોકોને માઇન્ડ ફ્રેશ થવા માટે જે એક એટલે કે કાર્ટૂન કે પછી જે મોટિવેશનલ મુવી છે એવું બધું જોવું જોઈએ તો એ લોકોને ખબર પડે કે શું છે એલે કે માઇન્ડ ફ્રેશ માટે આટલો ર જોઈ જ છે કારણ કે. મ તો હું હમણાં તો. એક સિરીઝ પઠાવ જેમ કે મની હસની મુવીટ એટલે જે સીરીઝ છે તેમ હમણે એક અઠવાડિયા પહેલા બતાવી હતી અને ખૂબ મને પણ ખૂબ ગમી હતી કારણ કે જેમાં જે પ્રોફેસર નામને જે વ્યક્તિ છે એમને ખબર જ હશે કે એટલે કે એ લોકો મની અસ અમે એટલે ચોરી કરે છે જેમ કે આવી જે ત્યાં પૈસા છાપણીયા માં જે એ કે બેંક ઓફ સ્ને ત્યાં એ લોકો જાય છે અને બે એ લોકો એવું કરે છે કે જ્યાં એટલે પેલા તે જે એ લોકો પેલું લંડન અમે લોકો હોય છે ત્યાં એ લોકો ચોરી કરે છે અને ત્યાં પૈસા છાપવાની મશીન હોય ત્યાં એ લોકો એ લોકો કબજો કરે છે ને એ એ પંદરેક દીસ સુધી પૈસા છાપે છે ને પછી કેવી રીતે પૈસા ની કાલે છે. તેમાં જે પ્રોફેસર નામનો વ્યક્તિ છે એ લોકોને હર પરિસ્થિતિમાં શું એ કરવાનું. શું આગળ પરિસ્થિતિ આવશે એમને પહેથી જ ખબર પડી જાય અને બધા એમ વર્ગ એટલે કે જે એમના ભાઈ બનો જે અંદર ગયા હ તેમને બહથી જણાવે છે. કે શું કરવું આ પરિસ્થિતિમાં એટલે બધું આ મુવીમાં બહ સારું ડિટેલમાં સમજાવે છે અને જે પ્રોફેેશર નામ વ્યક્તિ છે તે બધું આગળથી બધું વિચારી લેલું હોય છે. શું થવાનું છે આગળને શું આગળ કરશુંને એવ બધું બધું એ લોકો વિચારે છે એટલે મને પણ આ મુવી જોવાનો ખબ ઇન્ટરેસ્ટ પડ્યો છે. અને તમને તો ખબર જ હશે આપણા દેશમાં એવી સુપ્રસદ્ધ સિરિયલ તમે જાણાવ તારેક મહેતા ઉલ્ટા ચશ્મા ત્યા આજકાલ નાના નાના બાળકો અને યુવાનો કે માતા પિતાને ખુબ ગમે છે. હું પણ જયારે જમું ત્યારે પણ મને આ જે સિરિયલ છે હું ખુબ મજા થી જોઉં છું કે મ કે મને પણ ખાવાનું હોય ત જમું ત્યારે મને આ સિરિયલ જોવાની આદત પડી ગઈ છે એટલે હવે મેં પણ હવે તો આજે જમમાં બેસોય ત્યારે પણ મેતો આ સિરિયલ જોવા બેસા શું તમને પણ આમ સિરિયલ જોયું છે તમે. હલો.
હા હા હા તમે કીધું. હા ત મેં કીધું ત એમ ખુબ જ સરું કે બેન્ટનમાં ઘણા પ્રકારના કેરેક્ટર બદલાતા તને તે મને ખુબજ ગમે બેનટેન બધાથી વધારે કોઈ પણ ટીવી સિરયલ કરતા મને બે. મ ભો ગમે પછ પીાુ પીાુ અને બે મને ભોગ ગમે કેમકે એને સાથે કોઈ એમ ર છે કે એક પેટ કે તે ખુબ જ જરૂરી છે કે એવા પ્રકારના ક કેરેક્ટર ખુબ જ સારું હત વેંડિયા નું કેરેક્ટર ખુબ જ સારું હતુ. કાચુ નું પણ કેરેક્ટર બહુ જ સારું છે અને તેનો પેઢું પણ ખુબ જ સારું હતું અને તે મંદર બહુ ગમતો હતું. અને ઘણા પ્રકારની મૂવી છે તે મને ખુબ જ ગમતી હતી. અ હમ્મ અને તે હમ ઘણા પ્રકારની મુવી છે જેમ કે હમણાં જ હમણાં જ આવવાની ટોક્સિક ટોક્િક ફિલ્મમાં ઘણા બધા કેરેક્ટર બહ બિલકુલ સારા રોકી એટલે રોકી એટલે પેલામાં ફિલ્મ અ માં બતાવવામાં આવેલો હતો તે ખુબ જ સારો લાગેલો છે અને તે ફિલ્મ પણ ખુબ જ સારી છે અને બધી ફિલ્મ સારી જ હોઈ છે કે કોઈના કેરેક્ટર પણ બનાવવામાં આવે છે. અને આજકાલ લોકો હમણાં લાાઈફ ખુબ જ પેલી થઈ ગઈ છે એટલે એટલે જોવું એ ખુબ જ જરૂરી છે આપણે પણ એવા પ્રકારનું કામ કરવું જોઈએ આપણે પણ એ. ખુબ સારું લાગે છે.
હા ભાઈ એટલે કે મોટિવેશનલ મુવી જોવું જોઈએ કારણ કે તમે જાણો છો કે જે ટોક્સી ટ્રેલર આવ્યું છે. તેમાં બધા લોકોને એવું લાગે છે કે બધું એું બધું અસ્ બધું એવું બધું બતાવવામાં આવ્યું છે એટલે કે એમ બધા લોકો એવું માને છે ઘણા બધા લોકો જે એમના એક્ટર્ જેમ કાર અડવાણી કે પછી એમ જે એમના પેલા સ્પોન્સર છે તેમ પણ એમને બું ગમે તે પ્રકારના કોમેન્ટમાં બધું કરે છે લખે છે એવું બધું કરે છે પરંતુ એ તો એ લોકોનો કેરદાર છે એટલે એ લોકો નિભાવે છે એમ ઘણા બધા લોકોને એવું બધું એ લોકો કોમેન્ટમાં બધું લખે છે અને જે એક્ટસ બધું દેખાે છે એટલે એઈ ફરક નથી પડતો પરંતુ એ લોકો એ સમજાવવું જોઈએ કે આ તો એ લોકો મેન કેરેક્ટર હોય એ લોકો એવ કરવું પડે છે એટલે એમ જે મવી તો સારી કેવાય કારણ કે ટોક્સિક જે મુવી છે તે તો ખુબ સારી બનાવવામાં આવે છે એવું બધા કેહે છે અને એવું બધું તેલર માટે એવું બધું ગે છે પરંતુ અમુક સિન એવું બધું બટવામાં આવે છે તે એમ તો એવું હોય છે પરંતુ હવે એને આગળ પાછળ શું રીઝન હોય છે પછી તે લોકો જ જાણે એમ એટલે હવે જે મરી આવશે ત્યારે ખબર પડશે કે આમાં મરીમાં શું છે અને શું કરેલું છે બધું એમ કારણ કે જે મવી છે તે સપ્ટેમ્બર મહિનામાં જેવી પડવાની એવું બધું રે સ્થા બધું લેટ આવેલી હતી અને હવે ત્યારે આવશે ત્યારે મે પણ જોવા જની ઈચ્છા છે કેમ કે મને સહટની મૂવી જોવાનું ખુબ ગમે છે કારણ કે જે સૌટની મવી છે તમે જાણો છો કે એવા ઘણી બધી પ્રકારની બધી ફેમસ હોય જેમકે કેજી એફ પછ પુષ્પા કે પછી જે અલ્લોજન ન મૂવી છે એટલે કે તે ખુબ સારી છે કારણ કે જે પુષ્પા મુવી છે તમે જાણો છો કે કેટલી ફેમસ મુવી છે તેમાં શું અલ્લુંને શું કે નિાવ શું ફાઈટિંગ કરે છે અને ખુબ મજા આવે છે અને જે કેજીએફ મુવી છે તમે જાણો છો કે તેમાં જે યશકર જેરદાર અભિનેતા છે જે સાહુટ ના છે એક્ટર્ છે તે ખુબ સારી એ એક્ટિંગ પણ એ ખબ સારી અને એકદમ રિયલમાંીરો હોય એવા જ લાગે છે એટલે ખુબ સારી રીતે એ લોકો પોતાનું કિરદાર નિભાવે છે કારણ કે એકદમ સુપરસ્ાર એ લોકો છે કારણ કે સૌમાં તો એ યશ છે પછી અલ્લ અર્જુન છે પછી રામચરણ છે એને એન્ટીયાર છે તેમની મૂવી જોઈને ખૂબ મજા આવી છે કારણ કે જે ટ્રિપલ આર આર રાઉલો હતો તે પણ ખૂબ મજા આવી ગયા કારણ કે તેમાં પણ ઘણી બધી ફેમસ એટલે કે મવી છે કારણ કે સાઉથની મવીમાં મને જોવાનું ખુબ ગમે છે અને તેના સોંગ પણ ખુબ સારા હોય છે શ તમે પણ જોતા હશો ને સૌની મવી
હા અમે પણ જોયએ છેીએ હ ઘણા પ્રકારની ફિલ્મ આવવાની છે આપણે સાથે જોવા જાવ છ ચાલું. મલીએ.
હા સારું ભાઈ મળે પાછા.
હા. હા